હેલો, કેમ છો?
બસ મજામાં, તમે જણાવો, તમે કેમ છો?
અમે પણ ખુબ મજામાં છીએ. આજે અમને અમે તમને કોલ કર્યો છે કેમ કે આજે મારે એક ટોપિક વિશે તમારી સાથે ચર્ચા કરવી છે. જે દેશમાં જે પ્રદુષણ વધી રહ્યું છે મેં વિચાર્યું કે લાવો તમારી સાથે છ થોડું એના વિશે વ ચર્ચા કરું, અને આ પ્રદુષણ જે છે એને કેવી રીતે અટકાવી શકાય કે પ્રદુષણ કેવી રીતે થાય છે એ બધાના પગલા વિશે થોડું ચર્ચા કરીએ, અને આપણે પ્રદૂશણને ઘટાડીએ.
બિલકુલ ખૂબ જ સારો વિષય છે. પ્રદુષણ તો અત્યારે દરેક શહેરમાં જોવા મળે છે. પ્રદૂષણના કારણો અને પ્રદુષણને ઓછા કરવાના ઉપાયો વિશે બધાને જ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે અને ખાલી એક પ્રકારનું પ્રદુષણ થોડી છે. પૃથ્વી પર ઘણા બધા પ્રકારનું પ્રદુષણ છે. જેમ કે વાયુ પ્રદૂષણ, જળ પ્રદુષણ, જમીનનું પ્રદુષણ, અવાજ પ્રદુષણ ઘણા બધા પ્રકારનું પ્રદુષણ છે. અને બધા થવાના કારણો પણ અલગ છે અને બધાના ઘટાડવાના કારણો પણ અલગ છે. તમે શું મને એક પ્રદૂષણ વિશે જણાવી શકો ટૂકમાં?
હા હા બિલકુલ. એટલા માટે જ મેં તમને આ માટે કોલ કર્યો છે કે આપણે પ્રદુષણ જે છે એના વિશે વાર્તાલાપ કરી શકીએ જો આપણે એ પ્રદુષણની વાત કરીએ તો અત્યારે આપણે હવાના પ્રદુષણની આપણે વાત કરી શકીએ. હવાનું પ્રદુષણ જે છે એ બહુ જ રીતે ફેલાતું હોય છે. જેમ કે એનું સૌથી મોટું કારણ તો ગાડીઓમાંથી નીકળતા જે ધુમાડા છે. એમની અંદર રહેલા જે ઝેરી તત્વો જે છે એ આપણી આસપાસ રહેલી હવાને પ્રદૂષિત બનાવે છે. કેમિકલ વાળી જે કંપનીઓ હોય કે ઇન્ડસ્ટ્રી હોય એમાંથી નીકળતા જે ધુમાડા હોય એ પણ આપણી હવા જે છે એને પ્રદુષિત બનાવે છે તો આ આ હવામાં જે પ્રદૂષણ ફેલાય છે એને જો આપણે દૂર કરવું હોય તો કયા કયા પગલા લઈ શકીએ. શું તમે જણાવી શકો છો?
જરૂર કેમ નઈ. હવાના પ્રદુષણને દૂર કરવા માટેનો સૌથી સારો ઉપાય હું તમને જણાવ તો એ છે આપણે વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ અને બને એટલા વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સર કારી વાહનોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. હવે વૃક્ષો વિશે વાત કરું તો વૃક્ષો એ હવાના પ્રદુષણને ઓછું કરે છે અને આપણને સ્વસ્થ હવા પ્રદાન કરે છે. કારણ કે હવાનું પ્રદુષણ આજકાલ એટલું વધી ગયું છે કે આપણે બહાર જઈએ થોડું પણ તો પણ આપણને એકદમ આમ અ ઉ ઉકળાટ જેવી મહેસૂસ થાય છે કે બફારો જેવો લાગે છે તે ક્યાંક ને ક્યાંક ગભરામણ જેવી થાય છે કારણ કે હવા એટલી ઝેરી બનતી જાય છે. ઓક્સિજન જે શુદ્ધ હવા આપણને મળવી જોઈએ એ મળતી નથી.
હા હા. તમે બિલકુલ સાચી વાત કરો છો. એટલે હવાનું પ્રદુષણ ઘટાડવું ખુબ જ જરૂર છે. કારણ કે હવાનું પ્રદુષણ આપણા સ્વાસ્થ્યમાં બહુ જ ખરાબ જે છે અસર કરી શકે છે. આપણને ફેફસાં ના રોગો થઈ શકે છે કે આપણે જે છે શ્વાસના રોગો થઈ શકે છે. એટલા માટે આ હવાનું પ્રદુષણ ઘટાડવું બહુ જરૂરી છે. સાથે સાથે જો આપણે વાત કરીએ તો પાણીનું પ્રદુષણ પણ જે છે આજકાલ બહુ વધી રહ્યું છે, શું તમે મને જણાવી શકો કે પાણીના પ્રદુષણ જે છે એ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે પાણી જે છે પ્રદુષિત થાય છે?
પાણી નું પ્રદુષણ થવા માટે પણ માણસ જ જવાબદાર છે, કારણ કે જે ગંદો કચરો આપણે ગમે ત્યાં ફેંકીએ છીએ. જેમ કે આપણે કોઈ જગ્યાએ બીચ પર ફરવા જઈએ, સમુદ્રના કિનારે ફરવા જઈએ તો ત્યાં જે પ્લાસ્ટિકની બોટલો છે કે પછી આપણે કંઈ પણ ખાવાના પદાર્થો છે. આમ તેમ ફેંકી દઈએ તે બધું ક્યાં જઈને ભળે એ બધું પાણીમાં જઈને ભળે છે અને એના લીધે પાણીનું પ્રદુષણ થાય છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રી એટલે કે કંપનીનું જે ગંદો પાણી હોય એ પણ આજુબાજુના નદી, નાળા, તળાવમાં ઠાલવવામાં આવે છે. જે ગંદુ પાણી આ નદીમાં ભળી જાય છે તો પછી એ પાણી પીવાલાયક નથી રહેતું. તો આપણે આ આના માટે સરકાર યોગ્ય પગલાં પણ ભરી રહી છે, કડક નિયમો લાગુ કરી રહી છે. જે ખૂબ જ સારી વાત કહેવાય. તમે મને જણાવી શકો કે પાણીના પ્રદુષણને દૂર કરવા કે એને ઘટાડવાના ઉપાયો શું છે?
હા જરૂર. આપણે પાણીનું પ્રદુષણ ઘટાડવું હોય તો દરિયા કિનારે કે સમુદ્ર કિનારે આપણે સૌથી પહેલા પગલેને ડગલે કચરા પેટી જે છે એમનો ઉપયોગ કરવો જોઈએ, કેમકે લોકો તમે કીધું તેમ ગમે તેમ પાણીની બોટલો આમ તેમ ફેકતા હોય છે, એવી જ રીતે આપણે કચરા પેટી જે છે એનો ઉપયોગ કરીને એની અંદર જે છે આપણે કચરો નાખવા જોઈએ. બીજી વસ્તુ કે જે કેમિકલ ઉદ્યોગમાં કે જે કેમિકલ પાણીની અંદર ઠાલવામાં આવે છે તો એ બી એક પૂરતા પ્રમાણે બંધ કરી દેવા જોઈએ, તાકી આપણી આસપાસ રહેલી જે નદીઓ જે છે એ સ્વચ્છ રહી શકે ને આપણા સુધી એક પ્રદૂષિત મુક્ત પાણી જે છે આપણને મળી શકે છે. આ તો રહી પાણીના પ્રદુષણની, વાત હવે તમે કીધું તેવી રીતે જમીનનું પ્રદુષણ પણ બહુ જ ફેલાય છે, જેમ કે જમીનના પ્રદુષણની અંદર લોકો ઊંડા-ઊંડા ખાડા કરે છે, કે જમીનનું ધોવાણ થાય છે વગેરા વગેરા. તો શું તમે મને જમીનના દૂષિત વિશે કંઈ જણાવી શકો?
હા હા જરૂર. જમીનના પ્રદુષણનું સૌથી મોટું કારણ છે પ્લાસ્ટિકનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. હવે જે આપણે પ્લાસ્ટિકનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છે તો એનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે પ્લાસ્ટિક એ પર્યાવરણમાં ક્યારેય ભળતું નથી. એ સો બસો વર્ષો પછી પણ એવુંને એવું જ મળી આવે છે, કેમ કે અહ જો પ્લાસ્ટિક આપણે ગમે ત્યાં ફેંકીએ તો એ પ્લાસ્ટિક જમીનમાં એ અહ ભળી જાય છે પરંતુ એ અહ રિસાયકલ કે એવું કશું થતું નથી એટલા માટે આપણે બને એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે એ જમીનમાં એવું ને એવું જ રહેશે અને એ આપણા જમીનને દૂષિત કરશે, જેનાથી એ જમીન પર પાક ઉગાડવો કે કંઈક બીજું પણ ઉગાડવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. આ આવા જમીન ના પ્રદુષણ ના કારણો છે. શું તમે જમીન પ્રદુષણ ઘટાડવાના ઉપયોગો મને જણાવી શકો, ઉપાયો જણાવી શકો?
હા હા. કુલ આપ આપણે તમે કીધું તેવી રીતે આપણે પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ ઓછો કરવા જોઈએ, અને ગમે ત્યાં આપણે કચરો નહી ફેંકવા જોઈએ તાકી જમીનની અંદર જેથી કચરો ઓછો જાય. પછી આપણે ગમે ત્યાં ખાડા ની ખોદવા જોઈએ કે ગંદુ પાણી જે છે જમીનની અંદર નહીં જવા જોઈએ એના કારણે જમીન ની અંદર ઘણા બધા જે રોગો ફેલાય છે, પછી ગમે તેમ કેમિકલ વાળી જે વસ્તુ હોય એ આપણે ગમે તે જમીન પર ની નાખવી જોઈએ એના કારણે એને જે ઝેરી તત્વો જે છે એ જમીનની અંદર જાય અને એ ઝેરી તત્વો જે છે એ પાકની અંદર પણ આવી શકે છે, એના કારણે પણ જે છે એ આપણને નુકસાન કરે છે. એટલા માટે આપણે એવા કેમિકલ પણ ગમે ત્યાં ની નાખવા જોઈએ. એટલા માટે એ જે છે જમીનનું પ્રદુષણ જે છે એને સારું કરવું આપણા માટે બહુ જ જરૂરી છે, એટલા માટે હું તમને હા હવે આપણે આગળ વાત કરી શકીએ અહ ધ્વની ના પ્રદૂષણ વિશે હા તો શું તમે મને ધ્વનિ પ્રદુષણ વિશે કંઈ જણાવી શકો?
હા હા જરૂર. ધ્વનિ પ્રદુષણ થવાના મ મોટા કારણો તો એ છે, મુખ્ય કારણો એ છે કે આજ કલ લોકો અહ ગમે ત્યાં હોય ત્યાં મોટા મોટા અવાજ થી ડી જે, મોટા મોટા સ્પીકરો ને ખબર નહિં જ જાત જાતનું વગાડતા હોય છે. ક્યાંય પણ આપણે પબ્લિક જગ્યાએ જઈએ તો ત્યાં પણ લોકો પોતાના ફોનના મોટા મોટા અવાજો ચાલુ કરીને ગીતો સાંભળતા હોય છે કે વિડીયો જોતા હોય છે, પરંતુ આવું ના કરવું જોઈએ. એનાથી ઘણા બાજુ બાજુમાં ર અહ ફરતાં લોકોને પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. અહ તો અહ નહીં જે લગ્ન પ્રસંગોમાં કે કોઈ સારા એવા પ્રસંગોમાં જે મોટા મોટા ડી જેે, મોટા મોટા અવાજોથી વગાડવામાં આવે છે તો એ છોડો એના પર થોડો નિયંત્રણ લાવવું જોઈએ. એના માટે સરકારે અમુક નિયમો પણ લાગુ કર્યા છે એ સારું કેવાય.
હા તમે બિલકુલ સાચી વાત કહો છો. આ જે ધ્વનિ પ્રદૂષણ જે છે એ અવાજનું જે પ્રદર્શન છે એને વાહનો બી બહુ જ વધારે પડતા અને વધારે છે, કેવી રીતે જેમ કે કોઈ વાહન હો. છે જે રસ્તા પર જતા હોય છે. અને કામ વગરનું જ્યારે એ પોતાના હોર્નનું વધારે પડતો ઉપયોગ કરે છે. એના કારણે પણ આસપાસના જતા લોકોને પણ તકલીફ પડે છે અને લોકો જે છે આ ધ્વનિ પ્રદૂષણનો શિકાર બને છે. છે. એટલે, એટલા માટે આપણેે જે છે. ધ્વનિ પ્રદુષણ જે છે. એ એને અટકાવવો જોઈએ, એટલે એટલા માટે આજે મેં તમને આ પ્રદૂષણ વિશે વાત કરવા માટે તમને કોલ કર્યો હતો, એના એનાથી આપણને ખબર. પડી તે પ્રદૂષણ જે છે, આપણે કેવી રીતે અટકાવી શકીએ, કે પ્રદૂષણ જે છે એ કેવી રીતે થઈ શકે છે, એના પગલા કેવી રીતે લેવાના છે અને આપણું મંતવ્ય એ છે કે જેમ બને તેમ આપણે આપણા દેશમાંથી પ્રદુષણ. જે છે એને ઓછો કરીએ, એનાથી આપણે અને આપણા સ્વાસ્થ્ય જે છે એને સારું રહી અને એને સારું એવું અવાજ, પાણી કે જમીન કે પછી હવા એને મળી શકે. ચાલો, તો પછી આપણેે બીજી વાર એક સારા એવા ટોપિક સાથે વાત
હા, ચ ચોક્કસ. હા, જય શ્રી કૃષ્ણ.